કેમ છો.
હા નમસ્તે બેન સારૂ.
નમસ્તે બસ સારું મજામાં છું તમે કેમ છો?
મજામાં હું.
અચ્છા તમારે તો મજા હે પિયર મે છો તો
હા સાચી વાત હે સાચી વાત હે બેન પાર બે તો હા સાચી વાત હ આ બાર ભી મા ભાઈલાન મેન બેઠા થ બે. કે છે ને જેને બ લાવ્યું તો મેકપ વા બનું થોડી દર બાદ કરો પી
હમ અચ્છા તો સાચું સાચું સરસ સોચ્યું છે. ભાઈ તમારે એ થોડક દો કોલ કરું છું હ આ તો કામ નથી ગયો એ નખકી જ ટાઈમ તો નિકલ જાય છે.
ભય તો મારે અ. બાળક મને કો જે ફોન લ બે ફોન મે યા જો આતરી દર તો મેં ભી ફ્રીજ થી કતરી દો ઘંટા વી ગ ઘટા દો ઘંટા વી ગયા મેં બુ ફ્રી ફું પર મે ક કામનો ટાઈમ વી ગયો તો મે કહી કોલની કીધું
નહી મારે તો દીકરીનું બી ગુમા ગઈએ માસી નું માસીને ગુમાવા ગઈએ માસા સૌ મળવા ગઈએ મળનું તે તો બીધું દાધું લઈને ગયાને તો ને મેં સોચ્યું એક વાર આપ ગુપ વાત કરું છું
સાચી વાત બેન સરસ
આપટર તમે ફ્રી ફ્રી છો? તો મેસેજ કરી દીએ છો અમારે મેસેજ કરી દીયે છે.
સાચી વાત અરે મેં સોચ્યું કે કામ રૂ તેમ તો અહ કોઈ ફ્રી નથી હોતું પર પસી મે કનેક્ટ ફો કોલની કીધું થોડી દેર બહાને ગીને બા આને જાયેને બડે થોડી દેર બેઠી હતીન અભે ઘરે આઈન ઘર
અને પીરમાં તો ટાઈમ જલ્દી નીકળ જાવે પિયર મે તો
હા સાચી વાત હે બેન કેમ સોવે પિયર મે તો વહા કોઈ કો ની કામ બે ત્રણ
સહી કિયોછો ને પિયર મે તો હમ્મ મને તો નથ સુ સુવાનો ટાઈમ બી નહી મળે છે એટલે તમે સુઈ જઓ છું કામા બી કરું છું જાડું પોછા સબ કરું છું હું ના પીયરમ તો સુ સુવાનો ટાઈમ ઈ નહી મલે છે.
સાચી વાત મે તો કઈક તો મલે છે પણ થોડી દેર બારને બેઠું છે ને થોડી મ અહ મહિને સબ લોગ બે હઠેરને વાતો કરવા લાગી જવે છે તો પતો નહી પડતો
કઈ કેવા જ આવે છે વાપસ નીચે નવાડે છે મને થોડોક દવો રાખો છો. પૂરા દનું મારું પટ લવ્યું છે ગબરા
હા સાચી વાત બેન અને માસીસ માસસા ઈ માણસો કોણ આવે છે.
નઈ દીકરી ગુમા ગઈ છે માસી ને અમને ઘરે પાસ માસી છે.
હા હા.
તો એમાં મેલે છે માસી નું મળવા મવા એ આપણી ઘરે પાસેું છે ને ળ વાળા મમ્મી છે.
હા હા ખુલે વાળા મમ્મી અચ્છા હા અચ્છા આપ માસીસ લાગે છે ને ધાપુ માસી
બો મસીની જે આ પડે છે ભીમભિયા ન મમ્મી
અચ્છા બે માસી કોણ લાગે છે?
વે મારા મમ્મી નું બેન છે.
હમ્મ.
ભીવું ભીયારે મમ્મી બેન નહી કે મમ્મી બેને છે.
અચ્છા. સારું એવું હોવે છે પણ બોવ બોશોની રેવે છે અમાર પરિવાર મે હૈ તો કોઈ નઈ હૈ ડેરાની જેઠાણી રયરા
સગીબી ના છે ની
સગી હે જદી તો ઠીકેને
ભીમુ ભૈયા ને મમ્મી છે મેંદ બના ને મમ્મી છે.
અરે હા અરે હા તોોઈ મને સોચ્યો કે આ ભીમું યાર મમી વાત ક રહ્યા હના લ અડી વાત કે
એ ન
હા હા હવે તો માચી છે ને હો તો હા તો માચી છે.
હા તો. બોલાવે છે ગીત તમારી દીકરી તો આવી ન છે તો આ બરે
હણને તમે ભૂલી ગઈ છે ને અ દિમાગ મે એ નથી આવી. છે.
અ કેવો છે.
હમ.
પહેલું સજ ગ ટાઈમ તો નનીાલવું પડશે એના તો ટાઈમ નીકળે નહી એ
સાચી વાત હ સાચી વાત બેન મારે એક કાડી મા કોમ આવ્યું નહી તો મને હાલ ચાલુ બી નહી કર્યું મ પાછી ઓટીપી વગેરે પાપવાના નંબર માં હે તો મને કતરલું કઈ સમજવી કોની આવે છે ને
સહી કેવું છો. મારે હસબેન્ડ નું બોલવે છે. એક મિનિટ ચાલુ રાખો છો.
હા તો આવા દોન નહી પછી કરી દીજો ને હલો.
હલો અરે મારા હબન્ થાય છે તો ઉઠાયું છે અમે
હમ હા હા સુન ર શણીએ છે ને
કેવી છે કઈ લાવુ છું હું
હમ સાચવાતે બેન પૂછે તોશેન મારા હજબેન્ડ ને મેં કહ્યું તું કે આજે આવારો હે તો પાછો તીન બજે ફોન કર્યો કે આય યા છે ની આવે છે કાલે આવવાનું છે
હલો
અચ્છા તો હંભા તમારા હસબડ આવે છે
નથી આવે છે મે કે હા નથી આવે છે નાઈ આવે છે ને બસ મે હમ તો હવે પૂછે કે આવે છે તો મેં ઉદયપુરુ છુ જો
હા
કમે રેડી બેછેદુ ભીંડ અ ડબોક જાવે છે હસબન્ડ નુ બનાવી હા હરવેની હા કરવી છેને રૂમનુ ભાડુ દેખવાનુ એ દો તીન દિન મે તા બંને ભનાણું છે આજ વાત કરી છે તો કે હસબન્ડ માની ગયા છે તો મને હસબન્ડ તો મેન છે
હમ સાચી વાત બેન મેં મોનિય હજુ મરીબવન પામાજતુ સાચી વાત બેન માર ઘણું જીવ સરોપેવે
હમ અકી હસબેન્ડ ગવાડ બુક રૂમ ભાડો દેખી લે જો સહી છે તો આ પિયર ગયા છેને કે આતિ રૂમ ને સબ દેખું છે ને પછી અ એડમિશન દેવી છુ વાઇસ
હા જદી જ મને ક રહ્યા છે મેં કહયો કે કે આ શામળા પીર જવુ છે હ પાછ મેન બોલ્યુ સ્કુલે તો ખુલયા છે નેમે પીર જઈન પાછા કચી આવેલ છે ને અને એડમિશન કરાવણુંને તો કે કે એડમિશન એક બાર પાંચ છ દિન પર રેન પછી આઈન પછી એડમિશન કરાવો છેને બોલો ઠીક છે સુભે જવા વાળા છે તો મમ્મા ને કોઈ કોન દુખવા લાગો છે ને તો
હમ હા તો અભર મેં વાત કરી છે તો અવાર તો પવા ગયા છે તીન દજ વાત કરી છે મેં તો ત ત બોલે છે કે અબ તો મે સબ દેખનાઉ છું યા તો નહી રેવુ છું
સાચી વાત એ પણ મને ઘણ પરેશાન હમ ઘણા પરેશાન કરી બેન
હમ
તો મે એટલા મે અ હા તો મે કે રહ્યું ભાઈ ભણો ર ભી તો કઈ નિયત મે તો રાજીવીયા હૈ ન તો મેબી યહી વાત બ કેહુ હું કે મેને ભી કઠે ડબ્બો લજઓ તો લે જાતા મેં તો મતલબ આપ જીવ તો સોડા રહેવા ને હે બેન પણ
તમારે વાળા ને કે મતલબ એકી ઘર હવે મેં તો નહી જાઉં છું ગામ કયુકી મારે તો પછી એકલોહી રેહનો પડશે ઉપર કોઈ છે
ના ત આ તો વેસે ભી અકેલા છે જ ને તમે તો કોઈ ટેન્શન કોની છે પણ મરા હિકાન તો પુરાધન ઘર રહે અને પુરાતન ઘર ગોજન કરનો પણો
સહી કેયોો છો તો મને તો કઈ ટેન્શન નહી છે. તમારે થોડું બધું વે છેે તો તમે જાઓ. કઈ નની ધર્યું હોય કે
હા. વાત મે ખુબી એ સોચ્યો છે કે એક બાર થડોછે તો પછ મતલબ માણ થો બચત મા પ પાચ હ ચાર પાંચ સાલ મને એકર બાડ લજા તો ઘણો બેન પણ મને માનવા મલ છે ને જેણે
તમારે ક્યાં મકની બડોરી અનભવે છે તો તમારે એક ઉપર જોઈ.
પ માણી મકાન પ એની ગું બેન કરનુંું એ તો કરાવું થ સા આવે જ ને મોર નની થઈ જાય. કુકી હ બન યું ન કરલું મેણી મકન મે પૈસા સાાકી મને પતુંય મારો છોટોડો દેવેલા હેકુર નની છોટોડો ભાઈ તો હે
હ ના મેં અકેલા હા બે મરજી દવર વેલા હે કો મે મે અકેલા ફસી જવા ન દઈ દ ના પચાસ પાછી લારૂ પાથી ભાઈ દો ભાઈ ને તો મેં કયું ને પછી લારૂ ક દે મને અંકે ભોઈ હી દે હમ હ.
હ સઈ કેવો છ.
અને ખેર હશું કઈ મકાન રોડ માં હે બડ્યા હે ત પણ ભેડો વ જાય મકાન ને તો પછી રેણું તો એ ગરમી છે ન તો પછ મતલબ માતા કુડી તો હે જર હૈ છે નને તો અણી કરતા તો ઠીક એ ને ભ વાનને રેરા વાર મકાન તો કોઈ ટેન્શન હોય છે ને
સાઈ કે ઓ છ બે ચાલો ઠી છે બેન
હ ઠી છે બેન બાદમાં વાત કરે છે.
ઠીક છે.